હેલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં કેમ છો?
બસ મજામાં.
અરે પેલું અમારે છે ને ઓવન લેવાનું છે. હા કામ તે ગયું બસ આ ઓવન લેવું છે ને તોમે તમારા ઘર છે સારું છે તો એ કેવું ફાવે છે યુઝ કરવામાં
હા બ ફાઇન ફાવે છે એની અંદર તો મસ્ત બધું બહુ મસ્ત થાઈ ની અંદર તો ભોલી આ શું બનાઈ આપડે પીઝા નું ટ નાનું
હમ ડો ને બધું ગાર્લિક બ્રેડ ને
્િક હ ગાર્લિક બ્રેડ એમાં કેવું કે આપડે કઈ વખત ના હોઈએ ને તો આપણેે કંઈક બહાર ગયાયને આપણા છોકરા પણ બનાવી શકે ભૂખ્યા ના ર ઓવનમાં એ લોકોને તો બહુ આસાની ઈઝબ બનાવવા હોય ગાર્લિક બ્રેડ બનાવી હોય કે આપડણે કઈક ગરમ કઈક બનાવ્યું હોય સવારથી જો આપડે ક્યાંક જમ આપડે બહાર ની ગયા હોઈએને સવારનું જમવાનું બનાવી દીધેલું હોય અને કઈક ગરમ કરવું હોય ને તો પણ મસ્ત થઈ શકે અંદર ગરમ એટલે ઠંડુ છોકરાઓ પણ કરી શકે જેન્ટસ બી કરી શકે બધા યુઝ કરી શકે થાઈ જાય એમાં કઈ કઈ કરવા જેવું નહ હોતું એમ ગરમ ખાવાય ગઈ ખરું
એટલે હું માઈક્રોવેવ ને ઓવન માં કન્ફ્યુઝ હતી કે માઈક્રોવેવમાં પછી બેકિંગની આઈટમ બધી સારી થશે કેક છે પાઉ છે
પણ ઓવન કરતા માયક્રોવેવ સારું કેવાય ને એટલે બેવું વસ્તુ થાય એવું જ લાવવાય ને લાવવું હોય તો
હા એટલે જ મેંધું એક વાર પૂછી છેું પણ મન લાગે છે ને ત્યાં સુધી માઈક્રોવેવમાં પછી ગ્રીલ ને બધું નહી થાય કે પછી પેલું સેન્ડવીચ કે પીઝઝા એવું કઈ નહી થાય ને કદાચ
એમ મમ્મી ગયા હતા ને પૂછવા એકચુલી તો અમને તો એવું જ કીધું હતું કે બંને હશે એવું કીધું તું એવું તો
ઓકે માઈક્રોવેવમાં બંને થશે ને
કોણને થશે એવું કીધું હતું એટલે એટલું બધું મને ખ્યાલ નહી એમ તો પણ હું કીધેલું કે બની થશે એમ એવું કીધું તું હજી મેં યુઝ નહી કર્યું હા મારા નોળંદ ના ત્યાં છે ને તે કેહેતા હતા વાત કરતા હતા એટલે ખ્યાલ છે એમ બીજું કશું નહી પણ એમાં કેવું છોકરાઓ કે બધું અંદર તો પાપડી શેકવી હોય તો તો મોવું ફાય તો શીખવાની એમ મસ્ત મજા આવે છોકરાઓને મજા આવે બધું બહુ સરસ થાય અંદર એ બધી બઉ ઈઝી હા એ એટલું થઈ જાય વધતા આપડું તમાર તો સોલર હશે ને સોલર નંખાયેલું છે
હા સોલાર છે
હા એટલે એ કેવું જમવાનું કે સ્તું બધું એ થ બી ઓછો બશે ને એટલો એટલે
હા એ બી છે અને હમણાં તો સોલાર કુકર ને બધું બી બહુ ની બેલું છે એમાંઈ સારું બનતું હશે એવું લાગે છે
હમ ખરેખર લાવવા જેવું જ છે પણ હ એ સારું કેવાય નહી એક રીતે તારે એટલું આપડું એટ થાય અને આપડું બધું આપે એટલી અને એલું બિલ બી આપણને ઓછું જ આવે ને અમાર ગેસ બિલ તો બહુ આવે અત્યારે હા.
બઉ જ આવે છે અને પેલું સોલર પર હોય એટલે તડકો તો ક્યાં વેચાતો લેવો જ. છે એમાં તો કઈ બિલ જ નહીં ને પાછું આપડા જેવું જ બને છે જેવું ગેસ પર બને એવું.
એવું જ મેં રાખ મેં એવું જ વિચાર કર્યો કે અમ સોલર ન જે એવું લાગવા કે આપડે જમવાનું બડવું હોય તો આજનીથી થઈ જાય એમ. કે પો ટા બી ના જાય અને ગેસ એટલો બચત થાય આપડ ઘરે એમ એવું જત
હમ અને મારી એક. ફ્રેન્ડ પાસે છે એમ તો બઉુ ઈઝીલી બની જાય છે તરત બની જાય છે જેવું. નોર્મલ કુકર હોય એવી જ વિસલ ને બધું આવે છે એમાં
એવું છેહ મેં એવું.
હમ હ બહુ સારું હતું એ. હા એને મને કીધું જેવ આપણે નોર્મલી કરીએ ને એવી જ રીતે કરી દેવાનું એટલે બઉુ સારું પડતું હશે.
હ સારું કેવાય એવું તો તારે. ખરેખર લાવું જોઈએ એવું તો નહી.
હા એજ ને અને સારું જ છે ને આગળની જનરેશન માટે બી સારું જ. હવે આખું તું ઓવન નું ખાવું એના કરતાં જ સોલર કુકર નું ખાવું.
સોલર કુકર નું ખાવું સારું કેવાય ઓવન નું અમે શરીર માટે અમુક એવું કે છે. કે નુકસાન ભી. થાય એવું બી કે છે કે બેકરીનું બધું આમ એ થાય પણ આપડે શું કેહેવાય કે. અતની અત્યારે બધા વાપરે જ છે હવે તો કઈ એવી નવાઈ નહીં આપડે કાયમ થોડી આવું છે એમ કોક વખત એટલી બધા લે એવું તો એમ પણ તમે સૂર્ય કુકર નું કીધું તમે પહેલી વખત સાંભળી સારું કેહેવાય એવું. હોય તો તો બહુ સારું કેહેવાય.
આપણે કેમ લેવું કે આપણે ક્યારેક ચોકલેટ કે કેક કે બનાવું હોય ને તો આમાં ઈઝી પડે કુકરમાં. બરાબર ના ફાવે.
કુકર માં તો કેટલો બધું ગેસ બરે બાપ્પા. કલાક બે કલાકે એ થઇ જાય છે કે હા. કેટલો ગેસનો તો ઉપયોગ થાય બાપા બહુ છે એટલે એના કરતા તો હું. તૈયાર લઈ લેવી આગળ પડે એવું.
એટલે જ મેં કીધું એક વાર પૂછ્યું કે માઈક્રોવેવ કે ઓવન માં કયું સારું છે. તો એ પ્રમાણે પછી લેવાનું વિચારીએ કઈ.
એટલે. તમે આ સૂર્ય કુકરનું વધારે સારું લાગ્યું ખરેખર એ યુઝ કરવા જેવું છે લાવવા જેવું છે.
હમ. એવું હશે તો હું એક વાર હજી એને પૂછી જોઈશ કઈ ડિટેલ ક્યાંથી લાવી છે કેવી રીતે કરાવ્યું છે. કે એમાં શું ફાયદા રે છે એ બધા પૂછી જોઈએ.
હ સાચી વાત છે તમે બધું વ્યવસ્થિત પૂછી લેજો. મારે લેવાની તો હવે તમે કીધું એટલે હું વિચાર તો કરું. કારણ કે બિલ કેટલું બધું આવે છે ગેસ બિલ. અમે ગેસ વાપરતા નહી એટલું તો બિલ આવે છે. એના કરતા તો પેલું હોય ને તો બહુ સારું પડે ને સોલર તો જોકે નંખાયેલું છે. આપડે સૂર્ય કુકર માં એટલે આપણે કેટલું બધી બચત થાય ગમે તેવું હોય તો. બનાઈ શકાય એમ.
અને જો એ કુકર મળતું હોય તો પછી ઓવન લેવાની જરૂર નહી પછી ભલે ને પોણવાનું બે કલાક. કેક થવામાં
કોઈ ચિંતા નહીિ સાચી વાત છે તો. સાર સાચી વાત છે.
હા તો મને તો એજ હતું. ઘરે બધા કે ને કે શીખે છે તો બનાવો બનાવો પણ હવે કુકરમાં બનાવવાની મજા જ ના આવે. તો એમાં મીઠું નીચે કેટલું નાખવું પડે એ બગડે એ મીઠું આપડા ખાવામાં વપરાય નહી
આ સાચી વાત છે
ઓવન લઈ લઈએ, પણ ઓવન ને જો સૂર્ય કુકર સેમ પડતું હોય, તો પછી એ કુકર જ લઈ લઈશું.
હ, સાચી વાત છે, સાચી વાત છે.
જોયું, ઓવનમાં હમણાં સુખડીએ એક જણે બનાવી, એટલે એ મને તો નવું લાગ્યું કે આમાં કેવી રીતે સુખડી બનાવી લેવી? એ પાછી એકદમ સોફ્ટ બનાવી.
અમુક લોકો જે યુઝ કરતા હોય ને, જે જોબ વાળા હોય છે ને ઘરે કોઈ રેતા હોય, છોકરાઓ એટલે છોકરાઓ કેવું હોય? ગમે તે કંઈક બનાઈ-બનાઈ ખાઈ લેતા હોય, એટલે એ એમના માટે થોડુંક સારું છે. અમુક લોકો તેલ યુઝ ના કરતા હોય. તમે જે કહો છો ને, મેવો અંદર એવું બેવું આવે તો. તેલ આપણેે ઓછો યુઝ કરતા હોય, તે રીતે માઇક્રોવેવ જે રીતે એ રીતે થઈ શકે. કંઈક બનાવવું હોય, એવી રીતે બી ચાલી જાય એમ.
એમ તો એર ફ્રાયર છે, પણ એમાં પછી કેક જોઈએ એવી મજા નથી આવતી.
હમ, હ. એટલે કેટલું બધી જાતજાતનું બધું નીકળ્યું છે અત્યારે તો, બાપા!
અત્યારે તો આમ દુકાનમાં જઈએ ને, એટલે આ લઈ લઈએ, પેલું લઈ લઈએ. હ, બધી એક થી એક વસ્તુ છે.
હા. એર ફ્રાય તમારું કેટલા ટાઈમથી લેવાનો બહુ જ વિચાર કરીએ છીએ કે, એર ફ્રાય લઈએ. પણ આયુષ ને મેં એજ વાત કરી કે, મેં કીધું, લઈએ તો વાંધો ના આવે, પણ આ અ શરીરને નુકસાન થાય.
હા, એજ જ નુકસાન ખરા બધા.
હ, નુકસાન કરે ને, એટલે જ ઈચ્છા ઓછી છે કે, ને એના કરતા તો ના લેવું, આગળ પડે એમ.
અને આમ તો આપડે લઈએ ને, પછી બનાવે જ બધું ગેસ પર જ છીએ. આ તો આપડું મન મનાવવા બધું લઈએે. કાંય વાપરતા છે નઈ. ફાયર લાયવી નવું હતું. બે દિવસ વાપર્યું, ત્રીજા દિવસથી મુકાઈ ગયું છે. કંઈ કાઢ્યું નથી, બધું ગેસ પણ બને છે.
હા, ગેસ ઉપ ઉપર ઓર તો એવું થઈ જાય કે, આ ઈઝી, પલું ઉતારવું એનું સાફ કરવાનું, આ તે એના કરતા તો એવું થાય કે ગેસ ઉપર આપડે કોઈ સેન્ડવીચ બનાવી હોય છે ને, તો એ આપણને એવું થઈ જાય છે કે, ચાલો, આપણેે લોડી પર ફટાફટ બે-ત્રણ બનાવી છે, તો તેની અંદર ફટાફટ થઈ જાય. ચલો, પેલું લાવું. અ ટોસ્ટર કરો પેન કરતા તેવું થઈ‌.
કરતા હોય ને, એટલે એક સાથે બીજા ત્રણ કામ જોડે-જોડે પતી જાય. એર ફેરમાં મૂકી ને થોડી-થોડી વાર ચેક કરવા જવું, પાછું વળીને સેટ કરવું.
હ, બહુ વાર લાગે એમાં તો, બાપા.
બ એમાં. પાછું આપડે રોકાઈ રહીએ, બને નહીં ત્યાં સુધી. પેલામાં તો એક સાથે એક સાઈડ રોટલી થતી હોય, બીજી તરફ શાક બની જાય.
હા, બધું સાથે થઇ જાય અને ધ્યાન બી રે આપડે. એની અંદર જ વધારે ધ્યાન રહે. બીજું ધ્યાન બી ના રહે, કારણ કે પેલું બંધ થઈ જાય. પેલું તો આપણી સાથે-સાથે હોઈ ને. એટલે અલ્લાવતા તે ગમે તે રીતે દેહ. હ, એલે ખ્યાલ.
હમ. આમ શાક કટોરીમાં, એક સાથે ભાત મુકાઈ જાય, દાળ બની જાયને બધું સાફે થઈ જાય સાઈડ માં. સાઈડમાં હમ કલાક દોઢ કલાકમાં જ બધું ઊંચું મક
બધું પ જાય હા કલાક દોઢ કલાક માં તો બધું પતી જાય
હ એજ મેં કીધું એક વાર પૂછું તમને કે તું પડે જ ઓવન માં સારું રહેે છે, કન્વેન્શન ને બધું સારું ચાલે, તો લેવાનું વિચારીએ, બાકી પડતું. તો.
હમ, પણ તમે પેલું કુકર નું પૂછી લેજો ને. જો સારું હોય ને, તો પછી મને કરજો ફોન, તો પછી. હમ, ઈચ્છા છે તો તો હું બી એવું મંગાવી લઈશ.
તો પછી પૂછી લઈશુ, ક્યાંથી લીધું છે. જો એક-બે લેવામાં ઈઝી પડતા હશે, જોડે જ નહી લઈશું. તો ભાવે કશે
આપ મામે થોડો ફેર પડે અને આપણને બચત થાય ને એટલું બે આપણને કેટલું સારું રે એમાં
ના ના બરાબર એમ તો મારા બી કોઈને ફ્રેન્ડમાં કે કઈ લેવાનું હશે તો બધાની જોડે જ કરીશું તો ત્રણ ચાર પીસ જોડે જશે એટલે ભાવ કરશે જ
તાર
ના ના લેવાય હવે મને એ તમે સીધું એટલે ઈચ્છા થય છે તો હું એક વાર એને ફોન કરીને બધા ડિટેલ્સ લઈ લઉ કેવી રીતે છે શું છે પછી લઈએ એકાદું
હમ સાચી વાત છે
અને બહુ મોંઘું ના હોય તો લઈને વાપરી જોઈએ મજા આવે તો સારી ક્વોલિટી નું લઈ નહી તો પછી પાછ ગેસ પર તો છીએ જ
છે છે તું સાચી વાત છે બોલો
ના ના આવ વાંધો નઈ ચલો ને હું પૂછી જઉ એક વાર અને પછી હું તમને કું જે થાય એ પ્રમાણે આપડે પછી નક્કી કરીએ ને કઈ નહીિ તો પછી તમે મને ઓવન માટે એડ્રેસ આપજો
હા હોવાન માટે હું તમને ચોક્કસ કહીશ જોઈને કઈ જગ્યાએ શું મળે કેવું છે બ
સ્કીમ કે કઈ હોય રક્ષાબંધન ની કે દિવાળી ની કઈ તો રાહ જોઈએ
હ ઓરખાણમાં એ ઓરખાણ છે અમારે ત્યાં લેવું હોય તો એટલે તમને એવી રીતે સમજણ આપશે આ તે બધું એમ
હા એટલે શું ઓળખાણ હોય ને તો એ સાચી સલાહ આપે આપણને લેવાય કે ના લેવાય
થાય કે ના થાય એમ આપણને ખ્યાલ ના હોય બહુ યુઝ ના કરતા હોય એટલે અમુક કોઈ હોય ને તે કે કે ના કે લેવાય કે ના લેવાય એમ એવું
ના ના એ તો બરાબર છે
અમુક લોકો હોય છે તો યુઝ જ નહી કરતા એમને એમ જ પડી રહેલું હોય છે કશું યુઝ નહી થતો એનો અમુક તો ખાલી હ
પેલા લોકો એમનો સ્કોર પતાવવા માટે ક્રેડિટ લેવા માટે વેચી નાખ્યા હોય વાતો કરી કરી ને આપડે પાછા એમની વાતો માને લઈ લઈએ
હા અમારે એ બાજુમાં એક જણા રે છે ને તો ખાલી કે છે અમે તો ઓવન માં જ ખાલી પાપડી શીખ કે છે કશું કરતા નહ કે છે કશું યુઝ અરું કે છે એવું કે એટલે આપણને તો એવું થાય કે એના કરતા તો કે બેટર છે કે ગેસ પર ચાલ સારું
હ ના ના એટલે જ પેલા મેં તમને પૂછ્યું લેવા પેલા કે તમારી પાસે છે ને તો તમને પૂછું લેવાય કે ના લેવાય
હમ આમ નાના છોકરા હોય ને તો બહુ સારું કેહેવાય કે એમને ચલો કેક ખાવી છે કે ફટાક દઈ ને આપણે બહાર થી મંગાવીએ અને કદા ઘરે બનાવી દઈએ તો મજા આવે એમ
બહાર તો કેવી રીતે બનાવતા હોય
હા ઓવનમાં બને છે બી બહુ સરસ જલ્દી થઈ જાય છે અને બધું બહુ મજા આવે પેસ્ટ્રી ને બધું આતે કેક બનાવી હોય છે અને ત તો બાટટી બી બહુ મસ્ત બને છે બધું બધ બું બધું બને એટલે પછી પેલું આવી્યા આ નાનખટાઈ હા નાન ખટાઈ દિવાળી માં આપડે બનાવી હોય ને તો પણ ઓ બને છે નાનકટ
હા નાનખ ટાઈ નમાં વિડીયો જો બઉુ સરસ બને છે એમાં
ટ તો પ્રોપર તમે જે બેકરીમ જેવી લોન એવી જ બને છે એટલી ફાાઈન લાગે છે ને હ નાન ઘટે એટી અમુક